કે કેમ છો
નમસ્તે કેમ છો બસ મજામાં
તમે કેમ છો
બસ મજામાં બસ એકદમ મજામાં મજામાં હા તો આજનો હા તો આજનો આપડો એક બસ એ હા તો વાત કરીએ કે આજે હા તો આજે આપડે એક ટપ ન ટોપિક છે કે જે અત્યારે એની ખુબ જ જરૂર છે અને અત્યારે જેમ કેમે વાત કરીએ તો ભાઈ અત્યારે તો વરસાદની જે સિઝન ચાલી રહી છે તો એના ભાગરૂપે આપડે ઘણી બધી જગ્યા જગ્યાઓ હોય છે કે જ્યાં પાણી ભરાતા હોય છે તો પાણી ભરાવાના કારણે પછી ખુબ જ વધારે જે રોગ પ્રતિકારક જે શક્તિઓ છે તે ઘણી બધી થતી હોય છે અને ઘણા બધા રોગો થતા હોય છે કે અક્ષરો છે કે પછી ઘણા બધા એવા મજ મચ્છરોના જે પ્રકાર આવતા હોય છે તે એમાં ઘણા બધા એવા મચ્છરો છે કે જે લોકો ને પછી અ જે પણ વ્યક્તિ હોય છે તો એ મચ્છરો પછી એ વિસ્તારમાં રહેતા હોય છે તો એની સાફ સફ થ જો યોગ્ય રીતે નહી કરે તો પછી એ વ્યક્તિ ની તબિયત છે તે વધારે બીગડવાની છે એટલે દરેક વ્યક્તિએ આ વસ્તુ પર ખુબ જ ધ્યાન દેવું જોઈએ અને ખુબ જ એ વસ્તુ ઉપર પણ અત્યારે ખુબ જ એ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ જેમ કે વાત કરીએ કે ભાઈ આરોગ્ય જે વિભાગ છે તો આપડા જે વિસ્તાર હોય જેમ કે કોઈ સિટી હોય તો એ સિટી નો એક વિસ્તાર હોય છે કે જ્યાં આરોગ્ય વિભાગ હોય છે તો એ આરોગ્ય વિભાગ અત્યારે ખુબ જ અ જોરશોરથી અત્યારે દરેક વસ્તુમાં કામ કરતું હોય છે તો અત્યારે વાત કરીએ કે ભાઈ ઘણી બધી જગ્યાઓ પણ હોય જેમાં ખુબ જ વધારે વરસાદ પડી જતો હોય કે પછી અત્યારે વરસાદ ઘણી બધી જગ્યા ચાલુ હોય છે તો વરસાદના માધ્યમ થી ઘણી બધી જેમ કે વાત કરીએ તો આપણે ટેરેસ ઉપર આપડે ઘણા બધા લોકો હોય છે તો એ જેમ કે ફૂલ છે કે ઘણા બધી તુલસી માધા છે તો એના જે કુંડા હોય છે પાણીના તો એ પાણીના કુંડા ભરેલા હોય છે તો પછી ઘણા લોકો એ પણ એની માવજત નથી કરતા એમ એટલે જે પાણીનું જે કુંડું ભરાય જ હોય છે તો એને તમારે ખાલી કરી નાખવું જોઈએ કેમ કે એમાં પણ કેટલા બધા જે મચ્છરો હોય છે તે ઉદ્ભવતા હોય છે એટલે આરોગ્ય વિભાગ વાળા અત્યારે એની સુવિધા ખુબ જ સારી છે કે એવડા લોકો અત્યારે ઘરે ઘરે જઈને વિઝિટ કર હોય છે અને દરેક લોકોને યોગ્ય રીતે સમજાતા હોય છે કે ભાઈ તમે ઘરમાં જે હોય છે ઘરમાં તમારે યોગ્ય રીતે સ્વચ્છતા રાખવી જોઈએ કે જેના માધ્યમથી કોઈ પણ જે રોગો છે કે તે ના ફેલાય શકે એમ એટલે પછી એ વસ્ુ આપે અત્યારે કરવી જોઈએ એમ તો તમે શું કેશો આના ઉપ
હા એ તો તમે બરાબર કવો છો હવે જેમ કે આરોગ્ય ની તમે વાત કરી તો આરોગ્ય તો મતલબ આપણા માનવ જીવનની સૌથી મોટી સંપત્તિ છે હવે જેમ કે અગર જો આપણે સ્વસ્થ રહીયએ આપણેે જ સ્વસ્થ રહીએ તો આપણું જીવન પણ આપણે સારી રીતે જીવી શકીએી જો આપણું શરીર જ અગર જો સ્વસ્થ ના હોય તો આપણે કે ું તકલીફ જોઈએ છે જીવનમાં મતલબ દરેક ક્ષેત્રમાં છે ને આપણ આપણને અ સ્વસ્થ રહેવાથી આપણને બધા કામમાં સફળતા મળી શકે છે
તો આજના જો ઝડપી જેવો ઝડપી જીવનમાં જે બદલા જે બદલાતી જઈ જીવનશૈલી છે કેમ કે હવે આપડ આજ કેટલું બાર મળતું જે ફાસ્ટ ફૂડ છે પ્રદુષણ છે તણાવને કારણે જે લોકોના જે બધા આરોગ્ય જે સ્વાસ્થ્ય અ ખરાબ થઈ જાય છે તો તેના માટે કેટલી બધી આપણે આવી ધ્યાન રાખવું જોઈએ કે સારી સારી મદતો આપણે અ આપણે જીવનમાં અપનાવવી જોઈએ જેમ કે અ જો ખોરાક હોય તો તે પણ આપણે છેને સ્વચ્છ છ લેવો જોઈએ આપણા રોજિંદા જીવનમાં જેમ કે લાલ લીલા શાકભાજી છે કે મતલબ સીઝન વાઈઝ આપણે ફ્રૂટ છે ફળો છે હ દૂધ ને એવું બધું આપડે છે ને એકદમ સારા માનું આપણે વાપરવું જોઈએ સૂકા મેવા છે અનાજ કે પૂરતી મતલબ પ્રોટીન વાળી વસ્તુ એ બધું આપણે આપણા આહારમાં સારો લેવો જોઈએ જેમ કે જંક ફૂડ ને બધું તેલ વાળો બધું ખાંડ વાળો ને મીઠો ખોરાક ને એ બધું ઓછું લેવું જોઈએ જે આપણા શરીર માટે હાનિકારક હોય છે અને આપણે આપણા જીવનમાં છે ને સૌથી વધારે મતલબ અ શરીર માટે છે ને પાણી સૌથી વધારે પીવું જોઈએ અગર જો સા મતલબ શરીરમાં પાણી ની આપણે યોગ્યતા જળવાઈ રહે તો તો શું આપણે પાચન શક્તિ આપણા જે શરીરમાં લોહી નો પ્રવાહ છે કે એવું શરીરના અનેક મતલબ ભાગોમાં મતલબ પાણી વધારે પણ હોવું જરૂરી છે આમ
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી હા
જોઈએ
હા એટલે તમે જેમ વાત કરી કે ભાઈ પાણીની માત્રા પણ અત્યારે શરીરમાં ખૂબ જ જરૂરી છે કેમ કે પાણી તમે જેમ ઓછું પીશો તો તમારા શરીર માં ઘણા બધા એવા જે રોગો છે કે ઘણી બધી એ પ્રોબ્લેમ કાંતો સમસ્યા હોય છે થતી હોય છે જેમ કે પાણી તમે ના પીવો તો પછી વધારે ક્યારેક ખવાઈ ગયું હોય છે તો એનું પાચન કરવું કે પછી એ ઘણી બધી એવી સમસ્યાઓ થતી હોય છે એટલે એ પણ એક ખુબ જ પ્રોબ્લેમકારક કહી શકાય એટલે મારું વું માનવું છે કે આ સિઝન પાછી વરસાદની સીઝન રહી તો પાણી નું પણ પીવાનું અત્યારે ઘણા લોકો ઓછું રાખતા હોય છે તો મારું એવું માનવું છે કે અત્યારે પણ પાણી નું જે છે તો અત્યારે પણ પાણી દરેક લોકો પીવું જોઈએ અને પોડ પૂરતી માત્રામાં યોગ્ય રીતે પાણી પીવાથી જે પણ શરીરનો જે પણ કચરો હોય છે તે સાફ થઈ જતો હોય છે તો જે પણ શરીરમાં જે પણ અમુક જે રોગો થતા હોય છે તો એના માધ્યમથી દરેક વસ્તુ છે તે સાફ થઈ જતી હોય છે એટલે એ પણ દરેક લોકો એ જોવું જોઈએ અને આરોગ્ય ની વાત કરીએ તો ભાઈ આરોગ્ય દ્વારા ઘણી
હલો. હલો. હલો. હલો. હલો. હલો. હલો. અવાજ નથી આવતો હલો. હલો.